જય શ્રી કૃષ્ણ.
કેમ છો બોલો?
બસ મજામાં.
હા તો આપણે શું વાત કરતા હતા હા તો હું
કરું છું.
હા હા કરો ને આપણે પેલું એટલે શું શું લઈ જવાનું છે. દવા છે પછી આપણે એટલે નાની નાની વસ્તુઓ એમ યાદ કરીને એમ લઈ જજો એમ.
હા મને હવે છેલ્લી ઘડીએ છ છે ને પછી બધું યાદ નહી આવે ને તો મારો ગુરુવારે કોફ છે તે દાડે બધું મેં બધું પેક કરીને મૂકી દેવા.
હા હા બરાબર બરાબર
પછી છેલ્લી ઘડી હેરાન નહી થવાય ને.
હા એજ ને ને ત્યાં સાચવજો આ બધા છે ને પેલું અ ઘડી ઘડી ટીકો લગાવવા આવશે ને ઘડી ઘડી લોકો પૈસા માંગશે તો એક પાસેથી લગાડી ને એને પાંચ દસ રૂપિયા આપીને છૂટું કરી દે જો બધા પાસેથી લેવાની ને બધાને પૈસા આપવાની જરૂર નથી એક એક સેકન્ડ માં મળશે. એક કદમ લેશો ને ત્યાં બીજો એટલે મારે જ તૈયાર જ હશે. તો જરાક સાચવજો હે ને.
ચોક્કસ ચોક્કસ.
ને આજકાલ બધું સોનું બોનું પહેરીને પણ નહી જવાનું તે ધ્યાન રાખજો.
હા હા ચોક્કસ.
હે ને બધું એ બધું થોડું જરાક માહોલ એવું છે ને અત્યારે તો બધું સાચવીને જવાનું એમ.
સાચી વાત છે.
હમ્મ શું બનાય્યું આજે જમવામાં.
આજે તો સૌંદર્ય ના ગુલ બનાવવા હવે કાલે બીહ બનાવવાની છું કમલ કાકડી
હ મે મેં તો કડી ને ખીચડી બનાવી છે. તો મેં કીધું આ મસાલા ખીચડી એમ બધા વેજીિટેબલ નાખીને તે ખીચડી બનાવી હમ્મ કળી સાથે સારું લાગવું તો કળી
તો કેવી રીતે તું એ બનાવીવી ક ખીચડી
ખીચડીમાં તો શું કર્યું દાળ ને ચોખા પલાળ્યા બરાબર પછી રાય જીરું નાખ્યું તેલમાં. રાય જીરું પછી આદુ મચા લસણ નાખ્યા અને કાંદો નાખ્યો ટામેટું નાખ્યું પછી આ બટાકુ નાખું. બસ આટલા જે વેજિટેબલ હતા તે નાખી દીધા ને થોડા મટર હતા. તે નાખ્યા ને આ દાળને ચોખા તે નાખ્યા ને મસાલા નાખ્યા અને પાણી નાખ્યું ને બગાડી દીધું. બસ સિમ્પલ.
હવે કઢી ની મારી પાસે બહુ નવી રેસીપી આવેલી છે.
અચ્છા શું નાખો છો નવું કઈ.
આપણેે તો અ દહીમાં આપણે બેસન નાખીને વલોવી લઈએ ને.
હા.
એવી રીતે ની હવે બનાવવાનું પેલા છે ને છાાસ તૈયાર કરી દેવાની.
છાસ હા હા
પછી એક પેણી લેવાની.
હા.
તેલ થોડું મૂકવાનું રાઈ જીરું નાખીને ખડા મસાલા નાખવાના. પછી એમાં છે ને થોડોક બેસણ નાખવાનું. હા પછી બેસનની. જરાક અ સો સોતડવાનું.
અચ્છા.
પછી આપડણે થોડુંક સાતડી ને એમાં છે ને લીલો મરચું નાખી દેવાનું. અને મીઠું નાખવાનું થોડું. અને પછી છે ને એમાં છાસ નાખીને ઉકાળવાનું ને જીરિક આમથી ખાંડ નાખી દેવાની મને આ કડી ની તે બહુ ગઈમી છે મેં બનાવી તો નથી પણ હવે મેં બનાવવાની છું એવી રીતે કડી.
અચ્છા તો પછી બેસણને કેટલું સાતડવાનું કેટલી મિનિટ સાતડવાનું.
થોડુંક જ
અચ્છા એવું. છે તો હું તો કાલે જ પછી બનાવું છું પછી જોઉ કેવી બને છે.
એનો કલર તો દેખાતો હતો કડીનો મેં ટીવીમાં જોયું ને મોબાઈલમાં. એક રેસીપીમાં બહ મસ્ત હતું મને બહુ ગઈમું.
અચ્છા આવ્યું છે તો કઈ નહી હું પણ ટ્રાય કરીશ તમને કહીશ.
મને નવી રેસીપી લાગી ગઈ કે આવી રીતે આપડણે કોઈ દિવસ કઢી બનાવી નહી મલે. પણ હવે બનાવી લઈએ.
હા હા બરાબર બરાબર. હા કઈ નઈ સારું છે તમે બનાવો તો પછી મને કેજો. હું બનાવીશ હું તમને કહીશ બરાબર ને.
હા ચોક્કસ ચોક્કસ.
બીજું શું ચાલે સવારે યોગા વોગા કરો છો કે નહી.
હા કરવા જ પડે ને.
હમ્મ તો કેટલી વાર
આટ આટી હમ મેં સવારે અડધો કલાક કર હું.
હ સારું છે સારું છે તો પછી તમને ફાયદો છે.
હા તો આટલી ઉંમરે મારાથી ચલાતું છે એટલા જ તો ચલાતું છે.
એવું છે હા આ મારા સાસુ ના તો બહુ ઘૂંટણમાં બહુ પ્રોબ્લેમ છે ચલાતું જ નથી. ને બહુ ઘસાઈ ગયા છે એટલે છે ને એમ બ બંને એમ ઘૂટણના બંને જે હાડકા હોય ને તે હાડકા એકબીજાને ટચ થાય છે એટલે પછી કઈ નહી કરે એમનાથી કઈ નથી થતું કઈ પણ કરે છે તો એમને દુઃખ. દુખે છેને એમને ચલાતું જ નથી તો કસરત તો બહ દૂર ની વાત. તો એમ કેવી છે કે બીજું. બીજા વર્ષે એમ ઓપરેશન કરાવશે એવું કેતા છે.
કસરત તો કરવી જ પડશે કસરત નહી કરે તો બોડી થોડી ચાલે.
પણ એમાં પછી ઘસારો એમ બહુ વધી ગયો છે એમ ચોથા સ્ટેજ પર છે. હવે ડોક્ટર એમ કે છે કે પછી ઓપરેશન સિવાય બીજો કઈ રસ્તો જ નથી. એવું કહે છે.
બરાબર.
એવું છે હવે જોઈએ હવે શું કરતા છે. એક પછી દિલ્હીથી પણ દવા એટલે મંગાવી છે. એમ એમનામ નડન છે ને એમના છોકરાને પણ એજ પ્રોબ્લેમ છે. તો પછી એમ કે કે મને પચાસ ટકા ફાયદો થયો છે. તો મારી સાસુ એ પણ એટલે ઓનલાઈન એટ દિલ્હી થી દવા મગાવી છે. કાલે પરમ દિવસે આવશે એ પણ ચાલુ રાખશે હવે જોઈએ કેટલો ફાયદો થતો છે.
બાકી એમમ જા જો ફાયદો નહી થયો તો પછી. પછી બીજા વર્ષે એમ ઓપરેશન એમ કરાવી જ દેશે એમ.
બરાબર.
તમારી સાસુ એ કરાયું હતું તો પછી સારું હતું એમને કે પછી નહી કેવું હતું એમ.
જો ઓપરેશન પછી પોતે કાળજી લેવી પડે એક્સરસાઇઝ તો થોડી કરવી પડે. પછી એક્સરસાઇઝ કરે જ નહી. પગને મુમેન્ટ નહી મળે તો પછી નહી ચાલે ને એ તો.
અચ્છા તો તમારી સાસુ કઈ નહી કરતા હો એક્સરસાઇઝ એવું કઈ.
થોડી થોડી કરતા પણ પછી એ તો પછી સીધા સીધા જ પગ રાખતા વાળતા જ નહીં. વાળોની તો નહી ચાલે. હા તો ધીમે ધીમે વાળવા ના હોય. પછી નહી વાળે તો કઈ નહી થાય એનું.
તો ઓપરેશન પછી કેટલા દિવસ કાળજી રાખેલી એમ.
અ મહિનો જેવું કે ડોક્ટર કે આરામ કરવાનું. મહિના પછી એ કે કે વાળવાનું હવે થોડું થોડું વાળવાનું ચાલુ કરવાનું.
એવું છે અચ્છા. ને એમ સીધા સીધા પછી એ વોશરૂમ કેવી રીતે જાય એમ માણસ.
થોડું થોડું વાળતાય માખી પલાટીી નહી મરાતી થોડું વાળતા.
થોડું વાતા.
હા થોડું થોડું એમ. પણ આખે આખું બોડીને જે મુવમેન્ટ આપવાનું તે નહી આપે.
બરાબર અચ્છા તો પછી એ. કેટલો ખર્ચો થયેલો.
એ ટાઈમે લગભગ આજે દસ વરસ થયા ને અઢી લાખ ઉપર ખર્ચ. તે થયો હતો
એટલે આપણે શું કેવાય બંને ઘૂંટણમાં કરાયું હતું.
હા બંને ઘૂંટણ માં કરેલું.
હલો.
તમને કેટલો કીધો ખર્ચો. હા બંનેમાં કરાવવું બંને બંને માં કરાવવું.
ના ખર્ચ ખર્ચો તો નથી પૂછ્યું. પણ એમ પછી એમ હોસ્પિટલમાં કેટલા દિવસ રાખે એમ
દસેક દિવસ રાખે.
અચ્છા દસ દિવસ દસ દિવસ બરાબર.
હા.
હા હા. અત્યારે તો પેલા તો મારા સાસુ પેલા નેચરોપેથીમાં ગયા હતા, એમાં એમ આખી બોડી એમ ડિટોક્સ કરે એમ, અનાજ એવું કંઈ ખાવા નહીં આપે. એમાં એટલે કાળો આપે, પછી એમ ફ્રૂટ્સ આપે, સલાડ આપે. એમાં યોગા કરાવે, શરીરની માલિશ કરી આપે. એ બધું કરાવવા ગયા હતા, દસ દિવસ માટે ગયા હતા, પણ આવ્યા ને તો એક જ કિલો ખાલી વજન ઓછું થયું, બાકી કંઈ જાજુ ફરક નહીં થયો. તો પછી એમ એમ કેતા હતા કે. અ દુખાવો વધારે થઈ ગયો છે, એમ કેતા હતા.
અરે, એટલે ઉલમાંથી ચૂલમાં પડયા.
હા, એજ ને. તો પછી એમ પછી બીજા ડોક્ટરને બતાયું. તો એમણે કીધું કે, આ ચોથા સ્ટેજ નું છે એમ. તો એમાં તો. એમ બધા એમ હાડકા એમ ટચ થાય છે, એટલે ઘસારો. બહુ ઘસારો છે એમ. તો એમ, ઓપરેશન સિવાય બીજો કઈ રસ્તો જ નથી. તો પછી અમારી ટિકિટ નીકળેલી છે, અમે. ત્યાં જવાનું ટાઈમ થઈ ગયું છે. તો ઓપરેશન કેવી રીતે થાય? એટલે પછી અટકી ગયા છીએ અમે.
બરાબર, હવે આવતા વર્ષે કરાવવું પડશે.
હા, ત્યાં સુધી એમ દિલ્હીથી દવા મંગાવી છે, તે કરશે. એમ થોડું ઘણું એમ ફાવશે તો. જોઈએ ને, તો પછી ઓપરેશન તો કરાવવું જ પડશે. એટલે હું તમને કેતી હતી, અત્યારે અત્યારે કેટલામાં થાય છે..
નહીં હમણાં તો મને નથી ખબર.
અચ્છા, કંઈ ખબર પડે તો કહેજો ને. પેલું આયુષ્યમાન કાર્ડમાં કરી આપે છે. ફી માં.
હા, કરી આપે.
તો પછી એ એ જે પ્રાાઈવેટમાં કરી આપે છે, તે એવું જ કરી આપે છે કે પછી? એમ અલગ કરી આપે.
એ તો મને નથી ખબર. પણ એમાં કરી આપે છે, અને એ પણ અલગ બહુ સારું જ કરે છે, હાર્ટની હમણાં સર્જરી કરી આપે, આંખની કરી આપે છે.
અચ્છા, એવું છે? બરાબર. બરાબર. હા, તો. આ તો કંઈ એટલી બહુ મોટી તો એમ છે નહીં. ઘૂંટણી છે એમાં તો કંઈ પ્રોબ્લેમ આવે નહી. કરાવી શકાય ને, એમ સારા ડોક્ટર મળી જાય. તો આયુષ્યમાન કાર્ડ થી કરાવી દેવાનું એમ.
હા, કરાવી શકાય. હવે તો અમુક પ્રાાઈવેટ હોસ્પિટલમાં પણ લેઈ
હા, એજ તો. એ ઇન્ક્વાયરી કરવાની છે કે એજ ને. તો એમ, એટલે એક ડોક્ટર તો મારી સાસુને એમ કહી ગયા. કે તમે વજન પણ ઓછું કરો, કેમ કે જે બીજા એમ આર્ટિફિશિયલ હાડકા નાખે એમ, જે પણ નાખતા હશે ઘૂંટણમાં. તો એ વજન એમ ઉંચકી પણ શકવું જોઈએ. તો વજન ઓછું કરો, એમ એક ડોક્ટરે તો એવું પણ કીધું.
એ તો છે જ ને, આપણું વજન જ નહીં ઉંચકાય તો પછી એ તો નકલી હોય કે અસલી હોય, હાડકા તો સામાન્ય જ
હા વજન પાછું બહુ છેને, એમનું
તેજને
અચ્છા ના ટાઈમ થઈ ગયું છે કઈ નઈ આપણેે વાત કરીએ આપણે મૂકીએ હેને.
ઓકે ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ ઓકે બાય
ઓકે બાય